કેમ છો
હા બસ હું મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું તો આજે આપણે આ જે સંગીત અને એની આપ સંગીત છે આપણા જીવનમાં ખૂબ જરૂરી છે અને એની આપણા મૂડ ઉપર શું અસર થાય છે એના વિશે આપણે થોડીક વાત કરીએ કે આજે સંગીત છે એની આપણને ખબર છે કે એ દરેક ના જીવનની અંદર જોડાયેલું હોય છે તો એને આપણા મૂડ ઉપર ઘણી બધી અસર થાય છે એટલે સંગીત છે એ ખાલી મનોરંજન નું જ સાધન નથી પણ આપણા એ જે મન મગજ અને લાગણીઓ ઉપર પણ ખૂબ ઊંડી અસર કરે છે કે આપણે ખબર છે કે દરેક ભાષામાં સંગીત ને વિશેષ સ્થાન છે. અ આપણે જોઈએ છીએ કે આપણે કોઈ પણ સોંગ હોય તે સાંભળીએ તો આપણને એકદમ ખુશખુશાલ થઇ જાય છીએ.
વાત સાચી છે તમારી સંગીત એટલે શું છે? કે એ સ્વર છે, તાલ છે અને એક લયનું સુંદર સંયોજન છે. વિવિધ વાદીઓ અને માનવ હવા દ્વારા સંગીત બનાવવામાં આવે છે. અને દરેક દેશ અને સંસ્કૃતિનું પોતાનું અલગ સંગીત હોય છે. ભારત જેમ કે ભારતમાં શાસ્ત્રીય સંગીત છે. લોકસંગીત છે, ભજન છે, ગઝલ છે, ફિલ્મ ગીત તો જે જેવા આધુનિક સંગીતો ખૂબ જ લોકપ્રિય હોય છે.
હા સાચી વાત છે. અમે ભજનની વાત ઉપરથી હું કરું તો હા અમે એ લોકો છે ને અ દર અગિયારસ ના દિવસે એવું ભજન કરતા હોય છે અમારું ભજન મંડળ છે તો અમે લોકો ખુબ જ ખુશ થઈ જાય છે અમે બધા આખું મંડળ ભેગા થાય છીએ અને અમે લોકો ભજન કીર્તન કરીએે છીએ. તો ત્યારે એકદમ કેવું કે આપણને એક આધ્યાત્મિક અ ફિલિંગ થાય છે અને એમ થાય કે ના આપણેે એકદમ મન શાંત થઈ જાય છે.
તમારી વાત સાચી છે. આપણા મુડ પ્રમાણે આપણે આપણે સંગીત સાંભળીએ છીએ જેમ એ આપણે ખૂબ જ ખુશ હોઈએ તો આપણે આનંદભર્યા ગીત તો સાંભળીએ છીએ. જય્યારે આપણે દુઃખ આખી હોઈએ ત્યારે આપણે એ કહેવાય ધીમા અને આપણને લાગણી ભર્યા અ અ અ કહેવા કે ધીમા અને આપણા હૃદયને આમ શાંત ત શાંતિ આપે એવા આપણે સંગીતો સાંભળીએ છીએ જયયારે આપણે એ વર્કઆઉટ કરતા હોઈએ ત્યારે ઝડપી અ અને આપણને જે ઉત્સાહિત કરે એવા સંગીતો સાંભળતા હોઈએ છે. તો આ પ્રમાણે સંગીતો આપણા મૂડ ઉપર ઘણી અ પ્રકારે ઇફેક્ટ આપે છે અને આપણા મૂડને પણ બદલી શકે છે.
હા સાચી વાત છે ને અ આપડે જયારે‌ એકદમ ખુશ હોઈએ ત્યારે આપણે ફિલ્મ પિક્ચર ના ગીતો સાંભળીએ તો ખૂબ મજા આવે છે હું પણ ઘણી વખત મારું કામ કરતાં કરતાં એવી રીતે પિક્ચરના ગીતો સાંભળતી હોય છું તો મને આમ કામ કરવાનું એકદમ મૂડ આવી જાય છે. અને એ બધું કામ એટલું સરળતા થી થઈ જાય છે ને. કેવાત નહી. અને એમ એકદમ સાચી વાત છે એઈજ રીતે આપડણે જોઈએ. તો અ જે કીધું કે હમ. ગરબા છે. કે એમાં પણ જો આપણે સંગીતને એવું હોય તો ગરબા ના ગીતો ચાલુ થાય. તો આપણે ઓટોમેટિક જ આપણા પગ છે એ ગરબા કરવા માંડે છે. અને એ ગરબા લેવાનું એટલું મન થઈ જાય છે કે વાત નહી.
હા તમારી વાત સાચી છે કે સંગીત ઘણા ફાયદા છે જે આપણા જીવન ઉપર પડે છે જેમ કે આપે તાણા ઉર હોઈએ. શાંત અને મધુર સંગીત સાંભળએ છીએ. તેથી આપણું મન પણ શાંત રહે ને આપણને તળાવ પણ
ગર આપ વધ આનંદમય. તે છે, તેમાં આપણે જે આપડા એવા સંગીતો ગાઈએ. આનંદ આપ આપણને પણ મજા આવે. એકાગ્રતા વધાર સંગીત સાંભળતા હોય.
હા એકદમ સાચી વાત છે. સંગીત નો ઉપયોગ આપડે ઘણી વખત આપડે સંગીત ન ઘણી વખત આપણે સંગીતનોો ઉપયોગ કરું કે આ પરેડમાં પણ કરવામાં આવે છે જો. અ પેલાના જમાના પણ પણ અને એ જે પરેડ થતી હોય અને જય્યારે યુદ્ધ થતા હોય. ત્યારે એક જાતનું એક મ્યુઝિક વગાડવામાં આવે છે. સંગીત વગાડવામાં આવે છે. ડ્રમ ને એવું બધું વગાડવામાં આવે છે કે જેનાથી. એ સૈનિકોને એક એક એનામાં એક એક બળ આવી જાય છે, અને એ લોકો અ એ લોકોને કેવું કે લડાઈ કરવા માટેનું એક સાહસ ઉત્પન્ન થાય છે એનામાં અને પેલાના જમાનામાં પણ જો સાથે એવા બધા મ્યુઝિકો વાગતા જ હોય છે. એટલે આ બધું મ્યુઝિકનું એટલી બધી ઈફેક્ટ હોય છે ને. કે આપણેે લડાઈ પણ કરવા માંડીએ છીએ.
સંગીતના ઘણા ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે સંગીત સારું છે પરંતુ તેનો ખોટો ઉપયોગ કેવો કે નુકસાનકારક પણ બની શકે છે જેમ કે ખૂબ મોટા અવાજે આપણે લાંબા સમય સુધી ગીતો સાંભળીએ તો આપડા કાનને પણ નુકસાન થ છે ને મોબાઈલમાં આખો દિવસ ઈયરફોન લગાવીને આપણે ગીતો સાંભળીએ તો કેવી કે આપડી સાંભળવાની ક્ષમતાને પણ અસર પડે છે જો સંગીત ના કારણે અભ્યાસ અથવા કામમાં ધ્યાન ન રહે તો તે આપણને નુકસાનકારક બની શકે છે અને આપણે જે કામ હાથમાં લીધું હોય એ આપણે ટાઈમસર પૂરું પણ નથી કરી શકતા તેથી સંગીતનો ઉપયોગ યોગ્ય સમયે અને મર્યાદામાં કરવો એ આપણા માટે ફાયદાકારક હોય છે.
હા એકદમ ખુબ ઊંચા અવાજે આપણેે ન જ સાંભળવું જોઈએ. હા એટલે આપણે કેવું કે મર્યાદિત હોય તો જ આપણને એ સારું પડે છે આપણે સોશિયલ મીડિયા પર અને મોબાઈલના સમયમાં સંગીત આપને બહુ સરળતાથી મળી રહે છે પણ એ એવું સંગીત આપણેે પસંદ કરવું જોઈએ કે જે સકારાત્મક વિચારો આપણને આપે સારા સંસ્કારો આપે અને આપણને સારી પ્રેરણા આપે આપણને એમાંથી કઈક સારું શીખવાનું મળે એવું આપણે સંગીત સાંભળવું જોઈએ પણ એને સંગીત છે એ આપણે જોઈએ છે પ ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ તો. જે ગીત આવતા હોય છે તો આપણને. આપણી આપણી લાગણીઓ પણ એમાં આવી જાય છે કે ચાલો કોઈ એવું. અ સેડ સોંગ હોય તો આપણને રડવું આવી જાય છે. પછી ક્યારેક કોઈ. એવું કેવું કોમેડી સોંગ હોય તો આપણ એમાં હસવું આવે છે. એટલે એ આપણે કોઈ પણ સંગીત સાંભળીયે છીએ. એ આપણા એ એના જે શબ્દો છે એ. આપણે જોઈએ તો આપણા મન ઉપર સીધી લાગણીઓની ભાષા પણ છે.
હા વાત સાચી છે તમારી ને. વિદ્યાર્થીઓને સંગીતનોો પણ સંબંધ એક સારો છે. જેમ કે વિદ્યાર્થીઓ માટે સંગીત ફાયદાકારક પણ બની શકે છે અને નુકસાનકારક. પણ બની શકે છે જેમકે. આપણે કામ કરતા હોઈએ અને કામમાંથી આપણે થોડોક બ્રેક. લઈએ અને થોડુંક સંગીત સાંભળીએ. તો આપણું મન તાજું થઈ જાય છે અને આપણે ફરીથી એ કામમાં. ફોકસ કરી શકીએ છેીએ પરંતુ આપણે જે કામ હાથ. લીધું હોય તેને બદલે આખો દિવસ આપણે સંગીત સાંભળીએ. તો એ યોગ્ય નથી અને એનાથી કેવું કે આપણું કામ પણ. પૂરું નથી થતું અને જે સંતુલન જળવાવું જોઈએ એ પણ નથી જળવાતું.
હા અને આપણે અત્યારે એ પણ છે જો મ્યુઝિક થેરાપી. એ પણ મેં એવું સાંભળેલું છે. કે એ મ્યુઝિક થેરાપી આપે ને જે ડોક્ટરો તો એના. એ દર્દીઓ જે ઘણા લોકોને ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે. તો એને એ જો મ્યુઝિક થેરાપી આપે ને. તો એનાથી એને ઘણો ફાયદો થઈ જ છે. અને હોસ્પિટલોમાં પણ દર્દીઓને ઘણી વખત... બોઉ વજ તણાવ હોય, ચિંતા હોય. તો એવા લોકોને આવી મ્યુઝિક થેરાપી આપે છે. કે જેથી એ લોકોનુ મન સાંત થાય. અન એટલે.. હુ આ અ મ્યુઝિક છે, એ ઘણી રીતે ઉપયોગી છે અને એ આ આપણે સંગીત સાભળતા હોય તો. આપડ જો આમ મૂડ ખરાબ હોય તો સારો થઈ જઈ છે. અને આપણામા પોઝિટિવિટી આવે છે. એટલે આપડે. ખરેખર સંગીત છે એ જીવનમાં સાભળવું જ જોઈએ. રોજે જ થોડુ ઘણું સંગીત તો સાભળવું જ જોયે. તો આજે આપણે આ સંગીત વિસે સાંભળીને ખૂબ મજા આવી. તો હવે પાછા બીજા ટોપિક ઉપર મળીએ.
હા.